બોલો
ગુડ મોર્નિંગ
ગુડ ન નાઈટા આવે
ન હોય તમાર બાજુ નાઈટ આવતી લાગશે એમને અત્યારે
ઉઠ નાઈટ હોય હવે
અરે આ કાતા ભારતમાં તો નાઈટ આવતી છે.
હા સર
તો ત એેલા કઈ ને આતો ફ્રાન્સ આ મેં એક એકધી ગાડી લઈ લેવી આઈ વાહિત કઈ ગાડી લેવાય સજેશન હાટું ફોન કર્યો
બી એમ ડબલ્યુ એમ ફોર
ઈ બીએમડબલ્યુ ને બીજી કઈ કઈ આવે બીએમડબલ્યુની
એમ ફોર એમ ટુ એમ થ્રી એક્સ સિરીઝ ઘણી આવે ચાર જે લેવી હોય એ
એવી હલ કે ફૂલ કેને કે ખારી
તો ફરારી લઈ લે
ફરારી ને ફરરી આઉટ ઓફ સ્ટોક એ
અસ્ટેંગલે
આમની પાહે જો કઈ અવેલેબલ કવુ રોલો ના છે અમુક બેલી છે લેન્ડ રોવર ફરારી લેમબર ગેની
ઈ લેવા માટે પૈસા છે ફરાડી લેવા માટે નથી.
એટલે નથી આપતા ઓલા ઈ ઈ કે કે એમને ફરારી ન આપી ઈયા આગયા શોરૂમ ઇ કે કે તમારે કે પેલા એકાદું શું કેવાય આપે આપડે એકાદી લક્ઝરી કાર ખરીદેલી હોવી જોઈ ઉપરકા એટલે કે એટલા હેને મગજ નું દહી કરે એટલે એગ્રીમેન્ટ સાઈન કરાવે ઈ કે ફરારી લો એટલે ઈ કે તમને પેલા અમે હેને એક જૂની ફરરી લેવી પડશે આ મોડલ નહી આપી જૂની ફરારી તમારે ત્રણ વર ચલાવવાનું અને એ અમે ચેક કરશું કે એમાં સ્ક્રેચ વેચ કઈ લાવું નથી તમારું ડ્રાઈવિંગ કેવું હે ઉપરથી એના હાટુ કે તમાર ઇન્ટરનેશનલ લાયસન્સ હોવું જોઈએ બેકગ્રઉન્ડ જો કે જમીનને એવું કેટલી પ્રોપર્ટી હું હૈ આને એના પછી એવું કે ફરારી લઈ લો ને એટલે એક એક તમે ફરારી ગાડીને કસ્ટમાઈઝ નો કરે અનુ ઉપર ફરારી લઈ લો તો પછી બીજી ફરારીની કાર તમે હેને બે વરષ સુધી લઈ ન હકો આ બધું હું
આવું બધું ના હોય ભાઈ અમારે સાડી સિમ્પલ આ બધું લાયસન્સ ને આ બધૂ ઇન્ટરનેશનલ લાઈસેન્સ એયુ ક્યા ગોતવા જાઉ
મેં કીધું મેં કીધું નખરા બઉ હે લે અમને મેં એવી ગાડી નથી કે આવું બધું કર્યું હમ બુગાટી કે કોરનીક છે ઇસ્કો એ બધા હમજાય આવી કાર હોય તો આ હું ફરારી હાટ એ કોણ કરે પછી મેં કીધું ગોળી મારો આને
એ ઘણી છે રોયલ્સ રોયલ્સ છે આપડી
રોલ્સ રોલ્સ રો એવી ગાડી હ જેને કમ્ફર્ટમાં હાલે એમ મારે કમ્ફર્ટ નને સ્પીડ જોય હું ભાઈ
તો પછી એક જ ઓપ્શન છે હવે બી એમ ડબ્લીયું એકજ એસી ફોર્મ્યુલા વ એ ફોન ની કાર બેસ્ટશે એટલે
એમાં તાર ભાઈબીંચમ બેહાડવા
કરદીધીને મોટી વાત છે.
તો તારે ફોર્મ્યુલા હું એકલો આતો અમારું થાય.
હા એ વાત બરોબર તી ઓલી લઈ લે ને, આપડે હળવી ડેવિડસ. ડેવિડ પુત્ર અલી ડેવિડ ડેવિડ પુત્ર બાઈક બાઈક બાઈક.
બાઈક બાઈક એવું બધું નઈ લેવાનું ગમ્યા જાઉ, હો ગાડી
બ ડેવિડ પુત્ર બે હાજર સી સી ની બાઈક છે ભાઈ બે હજાર સી સી ક્યાં ગયું તું વિચાર
તું આ તો કોલેજ કરેસ ને
હા.
આ બધી વાતો હંમભળીને મને લાયકુજ તે કઈ ખારો મને લાગે એન્જિનિયરિંગ હાલતું હોયસે હેને.
એ ગાડી જોઈતી હોય તો બોલ.
ગા એવી બધી હલકી ફુલકી ગાડીઓ, નઈ લેવાને.
નહી.
મર્સિડીસ હા, મર્સિડીસ હે ઈ આવે ક્લાસ ગાડીઓ.
ઈ છે.
મર્સિડીઝ
દુબઈ નો ફરારી નો ગાઈશ. શોરૂમ એની બધા મસ્ત હહો.
મર્સિડીઝ ને હા મર્સિડીસ માં મરાય ટ્રાય.
પછી આપડી તો ઓલી છે જ જીવગન.
ચી ના એવી નહી લે તો આ એસયુ ન લે
અચ્છા એવી છે, સીડાન લેવી છે.
ના અરે આ આ હે ને મર્સિડીસ ની, આ જી એમ સી.
હો, હા હા હા
હા, અ પડી હોય ઘરની બાર એટલે લાગેને ભાઈ આમમ પાડા જેવી ગાડી.
હ.
બાકી આમની પા લક્ઝરીમાં અત્યારે અવેલેબલ હ પોર્સા, લેમબર્ગીની, માર્સેરી, એસ્ટોન, માર્ટિન, મેકલેરી, આલ્ફા, રોમિયો.
કેસ્ટન માટે ને આ રીતે ઈ લઈ લે.
હા ઈ હારી ઈ બુક કરી. દેવી હ એરસ્ટલ માટે
ડબલી એન્ટ્રી બરાબર તારે
આ એસ્ટર્ અને સુપર લક્ઝરી મા ચાર બ્રેન્ડ એક તો એસ સ સી, નોર્થ અમેરિકા, ડબલુ મોટર્સ, કોનિક્સ એ બુગાટી.
ત્યારે કમ્ફર્ટ જોતું હોય ને તો બોલવો લઈ લે કમ્ફર્ટ બોલવામાં મસ્ત.
એવી એ બોલ એ ઉભું તો એટલે નાની વાત ન કે
એ બોલવો નાની વાત નથી. હો ભાઈ!
હવે વોલો કરતા હમને કોઈ એમ, ટાટા હારવા વોલો કરતા, તો
ના ના એવું નથી.
ઓલોવો કરતા છે, ને ઓલે ફંટી હારી આવે.
તું કમ્પરિઝન કો હું.
હ તે તું જો ને હું એલા હારી ગ્ટન કું
હા તો એવું રાખ બસ. હા
તો
બીજી કઈ ગઈ ગાડી
બીજી એમને પણ, હમ લેકહશે હે ટેસ્લા હૈ, ઓડી હૈ. પછી જેગવાર હે લેન્ડ રોવર હે
જર્મન ગાડી મસ્ત એનું પેલું ચેજીશ બધું મસ્ત હોય
કોનું
જર્મન ગાડીઓની ઓલુ
હા એ તો હોય છે જર્મન જર્મનની તો મેન ચાર બ્રેન્ડ હે બી એમ ડબલ્યુ ઓડી અને પોરશાં
વોકસ વેગનની છે પછી ઓલી એલસીની છે
એલસી લેક્સસ
લેન્ડ ક્રુઝર એક આ બાપાના
લેડ હવે લેન્ડ ક્રુઝર ટોયટા એ થઈ ગયું તો ટ ક અરે જાંપાન
ના ના ના ના
હું ના ના ના
લેન્ડ ક્રુઝર છે રેન્જરોવર તો રેન્જરોવર કઈક ઈ બે કઈક કંપની ભેગી છે
રેન્જ રોવર એતે રેન્જ રોવર ને રેન્જ રોવરમા બે પડે રેન્જ રોવર લેન્ડ રોવર ને ડિસ્કવરી
હા બરોબર હા ડિસ્કવ હ રેડી ઈ ત્રણ રેડી હું
હમ એવુમ હ હાલે ઇયતે
હાઉ
બાકી આને પાહે હજી એક હે ઓલી અપોલો જીવન
ઈ તો બઉ હાયલી બોલુ થઈ જાય ઓફ રોડ ટાઈપ
હા ઈ બધી ઇન્ડિયામા નો હાલે એ પહી ડખા હે
ઈ જ ને
એ તે ઈન્ડિયા પ્રમાણે તો જો મર્સડીઝ બી એમ ડબલ્યુ પોરસા ઓડી
ઓડી મસ્ટેંગ
હા બાકી ડો ચેલેન્જર નો હે પણ બટ
એક નંબર ગાડી આવતી જૂની
છે ઈ તો કઈ નઈ એ બધા હજયા અત્યારે ઓલી છે ને ડોટ ચેલેન્જર આ હા હા હા હા
કેટલાની આવે
ડો ચેલેન્જર ઈ મે ભાવ ભાવ પૂયસા તો નથી બટ આમ સસ્તામા મળી રહે આપણને ચાર પાંચ કરોડ કઈને એલા એસપોર્ટમા ત્યારે ગવર્મેન્ટ પોતે ઠોયઈ કે આપણને એકસો પચીસ ટકા ટેક્સ એનો દેવાનો
એકસો પચી ટકા ગાડી કરતા તો ટેક્સ વધી છે
એ તે હવે માનલેને ડો ચેલેજરની પ્રાાઈઝ ઈન્ડિયામા અત્યારે ક એક પોઈન્ટ ત્રણ થી બે પોઈન્ટ ચાર કરોડ ની વચ્ચે હાલ સીધું ગણ લે બે કરોડ રૂપિયાથી હવે ઈમા એકસો પચીસ ટકા કા ટેક્સ એટલે કેટલો થાય આમ એટલે બે કરોડ ની ગાડી આવે એને એકસો પચીસ લવુ એટલે સાાડા ચાર કરોડમા મને ખાલી ગાડી પડે અહી પછી એના લીગલ ડોક્યુમેન્ટ કરું આ કરું ઈન્સ્યોરન્સ લ પીયુસી લસન્સને એમા કેટલો ખર્ચો થઈ જાય
એટલો ટેક્સ શું લગાડતા એનુ કારણ
નુ કારણ મોદી ભૈઈ મોદી
હમ
મોદી સરકાર
હમ જોકે હારું ને બધી ગાડીનુ તો યાદ આવા મળે ટેક્સ
તો હું હારું
જેટ લાગ બધા અયાથી અ અયાથી ત્યાથી ઇમ્પોર્ટ કરાવે એમ
તો તો એ તો કરો ને ઈન્ડિયામા લાવો ને ડોઝ ચેલેન્જર ના ડોઝ ના શોરૂમ આમ ક્યાં ના પાડવી
છે એ ટેક્સ લગાડે ને એટલે ઓલા લોકોને કંપની અ ખોલવા ખોલવી પડે ઓછા ભાવે હાટુ ઈબાને ખોલી લે કંપની એમ
કો કોઈ સસ્તા નમ ચા સુધી મો દી નહી જાય તા હુધિ તોરું છે આપણું
એવું નહી ભાઈ હીહી હશે હવે
એ ઉતાર
જો ભઈ બધે એટલું તો રેવાનું થોડું ઘણું હા એટલે અમુક માં તો થોડું નથી અમુકમાં હાવ થોડું છે અને અમુકમાં મીડિયમ મીડિયમ છે
હમ હમ લઈને દોડાવયે એક રોડ ઉપર ઇન્ડિયામાં
હાલ છે
નો હું આલે
હમ દોડાઓ તઈ
તો તારે દોડઈ જાવ ને પછી જો એટલે આપડી પાહે એક ટાઈમ હેને બધી ગાડીઓ ના બધી નઈ આમ જે હારી હારી હોય ને ઈ બધાને આખી લિસ્ટ બનાવી હે એના પછી બધી ગાડીઓ લઈ લેવી એક હારે
હવહવ આ ઈ કરાય
ઓલું ટેસલાઈ લઇ લેવુ કામ તો અવે
ટેસ્લા સક્સેસ છે ઇન્ડિયાનું
ટેસ્ટલા ઈન્ડિયામાં હે પહેલા એ જોવું પડશે
ટેસ્લા નો માલિક તો અંયા કઈક ગુજરાત માં કઈક સ્થાપના કરવાનું કેતો તોને એની કંપનીનુ
એ હવે એલોન માસ ખોતી નો હે
હમ
એને આજે એ નહી ખબર પડતો હોય કે હેને કેમ બેવું હારું હાલ તાર મારે તો બીજો કોલ આવે પછી કરું તન